હેલો હા હેલો કેમ છે
મજામાં છું તું કેમ છે
હા મેં પણ મજામાં જ છું આવે છે મારું આ વાત તને
હા આવે છે
હા તું બતાવ શું કરે છે તું
શું કરવું ઘરમાં કામ કર્યા કરું છું
ઓ સારું કા શું કામ કરે તું
બર્તન માજીયા કરું હવે શુ શું આને શું કર
હા મેં પણ હમણાં જ પોચતા મારીને આવી
બઉ કંટાળ આવ્યા કરે છે
હા યાર મને પણ બહુ કંટાળ આવે તું બતાવ ને ક્યાં ફરવા જઈએ આપડે
ક્યાં જઈએ ચાલ ને કઈ ગાર્ડન વાર્ડનમાં જઈએ
હા એજ વિચાર્યા કરું મેં જવાનું તું તું પણ કે જે તારા ફેમ ફે ફેમલી વાળા ને બધા સાથે મળીને જઈએ બે ફેમિલી તો બહુ સારું લાગે
હા હું મારા ફેમ લી ને કહું
હા બટ ક્યાં જઈએ યાર એ જ વિચાર્યા કરું કઈ પ્લેસ જોવું જ્યાં ગરમી પણ નહી લાગે અને સારું આપ આપણ ને રે
હું ક્યાં જઈએ તો મને પણ નહી ખબર તું જ વિચાર
હા એજ વિચાર થી શું બે ત્રણ જણાને કોલ કરવું પડશે બધા લોકો હા થય જાય તો મજા આવી જશે
હા મજા તો આવે જ
હા એજ વિચારીએ કરું મેં પ્રથ તારે મમ્મી ને પણ કેજે બધા લોકો જાય તો બહ સારું
છે કઈ ક્યાંય જવાનું
હા મેં પણ મેં તો મારી મમ્મીને કીધું છે એક કામ કરી નેઆપ આપણે ત્યાં ગાર્ડન છે ને આપણે ત્યાં જવાના પહેલે પછી આપણે છે ને જેડીસી ગાર્ડન છે ત્યાં જવાના આપણે પછી આપણેે દમણ
હા દમણ જઈએ અને દાદરા પણ જઈએ
હા દાદરા પણ મને બહુ જ દિવસ થઈ ગયું જવા
મારા પણ બહુ દિવસ થઈ ગયા
શું શું છે ત્યાં મને તો એટલું યાદ નહં બુ નાલી હતી ત્યારે ગ ગેલી હતી તે.
ત્યાં કઈ મળે કઈ નઈ મળે એ હોડી છે એમાં બેસીને ફરવાનું બસ
હા.
હમ.
ચેન્જ થયું છે કે ને સારું તો લાગે ને વાત
હા સારું જ લાગે એવું નવું કઈ નની મળે
હા હા મે મે નાલની હતી ને ત્યારે જ મારા પાપ્પા પપ્પા મારા મમ્મી બધા હાથે ગયેલા હતા તો એટલું એટલુ ખાસ નહ લાગ્યું મને ત્યા- પછી કેટલા વર એ મારા ઘરે પણ ચાલ દાદરા ગાર્ડન તો મેં નહી જવા કેવું મને બહુ કંટાળ આવે ત્યાં
હું તો હમણાં જ ગઈ ને આવી ઈદમાં
હા બ બહ સારું કેવાય એમ- તો બતાવજે હી જમ્યું ને એટલે તો અમે અ ક્યાં પણ જઉં ને તો મને દમણમાં બહુ સારું લાગે દમણ તને ખબર છે ને બી બીચ જેવું રે ને બહુ સારું લાગે મ આપડે બધા જઈશું ને તો આપડે રમશું તો બહ મજા આવશે ત્યાં
ત્યાં તો એક મીરાસોલ નામનું પણ એક ગાર્ડન છે ને
હા મી ો ગાર્ડન છે મે તો નથી ગેલી મીરાસોલ વાોટર પાર્ક હંડીેલી તવે
હા મેં સાંભળ્યું છે
હા અરી ાર ત્યાંનું તો મેં મેં ગયલી બહાર થી જ આવી ગઈ કેમ કે બહુ ફીસ છે ત્યાંનું
મેં તો ત્યાંનું નામ બહુ સાંભળ્યું છે
મને તો બહુ જવાનું મન થયું હતું પણ શું કરવું એટલું પૈસું નહી મળે ને કે હા થી જઉું બહાર થી જ આવી ગઈ મેં તો
ચાલે ચા આપણેે ત્યાં જ જઈએ ને
હા થોડ થોડોક દિવસ પછી જઈએ થોડો પૈસા હાથ આવી જાય તો સારું ને હા તું બતાવ તું કઈ ગાર્ડન ની કેતી હતી હતી
મીરાસોલ ગાર્ડન
ત્યાં શું શું છે
મને પણ નહી ખબર મેં પણ નહી ગઈ મે તો તારા થી પૂછ્યા કરું છો
તારે નહી મેં મીરાસલ ગાર્ડન તો નથી ગયેલી હમ તું વલસાડ પાસે પાનેરા જોયું છે
ની ની જોયું
પાનીરા ડુંગર પણ બહુ સારું
હા નામ સાંભળય્યું છે પણ જોયું નથી
હા! બધા જાય તો બહ સારું. આ જમવાનું બધું ઘરેથી લઈને જવાનું. તો બહુ ઊંચું પડ છે. બહુ મજા. જાઓશે.
હમ! હમ તેના ઉપર ચાડવો. ચડવામાં મજા આવશે.
હા બહુ મજ આવશે થાકી પણ જાય બીજ બીજમાં તમે થોડુંક બેસવાનું અને પછી જવાનું
તું કયા કયા ગાર્ડન માં ગઈ છે.
મેં તો કા મેં તો તું જે કેતી છે ને દાદા ગાડ નાની ત્યારે જ ગેલી અને એટલું બધું ગાર્ડનમાં પણ નહીં મન લાગે કંટાળ આવે હોયને એક છે આપણા ત્યાં જેડીસી ગાર્ડન પછી પોય પોયચો સાંભળી સે તુએ પોઈચો
નહી ની સાંભળી એ ક્યાં છે.
પોઈચો પણ બહુ મસ્ત છે તે વલસાડ સાઈડ છે પોય ચામાં બો મોટું ગાર્ડન છે ત્યાં પણ બો મસ્ત છે. ત્યાંનું વ્યુ ફોટા પાડવામાં પણ બહુ સારું છે.
ત્યાં શું શું છે.
અ છે ફ્લાવર છે. અ નાના છોકરાઓના રમવા માટે બધું જ
આપડે બેડમિન્ટન વગેરે પણ લઈને જઈશું તો બહુ મજા આવશે રમવામા
ક્યારે પણ નહી ગઈ
હા બહ સારું છે ત્યાં તો એક સપ્તાહની ખબર છે આપણે ત્યાં નજદીક છ લખનદેવ ગાર્ડન
ની એ પણની જોઈ મેં તો
ખંનદેવ ગાર્ડન પર બહુ મસ છે તું જોજે તેનું વિડીયો યુ
એ ક્યાં છે.
એ પણ આપણા આપણાથી હશેમ દૂર થોડક દૂર વધારે દૂર નહી રિક્ષાથી જઈ શકીએ આપડે મેં પણ અરે યાર મેં પણ ન થી ગેલી એ તો મારી ફ્રેન્ડ નથી ને એ ગેલી હતી ને મને કીધું કે તું જજે ત્યાં બહુ મસ્ત છે એતો મેં હમણાં નહી જવું કેમ કે
ગાર્ડન જવાથી તો મૂડ
હા હ સવારે જવું જોઈએ
તો આપણે ક્યારે જઈએ
આપડે વિચારું મેં બધાને પેલા પૂછી લઈ કે કરીને બધા ફ્રેન્ડ ને કે એ લોકો પણ સગેસ્ટ કરે કોઈ સારું જગ્યા તો આપડે બધા મળીને જઈએ તો સારું અને બધાને કેશુ બધા પોતપોતાના ફેમિલી વાળા ને પણ લઈ લે તો વધારે મજા આવશે
જશે તો ખુબ મજા આવશે
એનાથી શું થશે તને ખબર છે ફેમિલી વાળાને પણ ટેન્શન ની રહેશે કેમ કે એ લોકોની આંખોની નજર નજરની સામે આપણેે રેશું ને તો એ લોકોને ડર ની રહેશે એ લોકો પણ બે
પણ મમ્મી લોકો ન પણ મૂળ ફ્રેશ થઈ જશે
હા હ મમ્મી લોકો પણ મળી રહેશે હા ક્યારેક કઈ નહી જાય આપણે બધા કશું ને તો એક એક બસ બુક કરીને બધા મળીને જઈએ તો બહુ સારું
પિકનિક જેવું થઈ જાય
હા નાલની પિકનિક જવું બહ સારું તને ખબર છે હમણાં તો વરસાદ આવશે ને તો ત્યાં મેં પાનેરા કીધું છેું ને પાનેરામાં જવાનું બહુ સારું છે પાનેરા કેમ કે હા તે તે બધું જગ્યા ને વરસાદમાં જવું સારું છે કેમ કે ત્યાંનું વ્યૂ બહુ સારું દેખાશે ત્યારે ફોટા પાડવામાં પણ મજા આવશે હમણાં શું ગરમી લાગશે
ઠંડુ વાતાવરણ
હા એક એટલે તો એટલે વરસાદમાં જવાનું બધું ઝરનોરનો બધું દેખાશે
પણ મારી મમ્મી તો એટલી એટલા દૂર નથી જશે
અરે જશે યાર બધા લોકો જશે તો કેમ નહી જશે એક અમે બધા લોકો કે મે મારી મમ્મી ને કેવા ન કે એની મમ્મી થી વાત કર
તો તું મારી મમ્મી ને મનાવશે
હા યાર મનાવીશ ને ચોક્કસ મનાવીશ બધા લોકો સાથે મળી જાય તો બહ મજા આવશે
કદાચ મારી મમ્મી ની મા માન
અરે યાર આપડે ટ્રેન દેખ વધારે ભાડું પર નહી લાગશે બોલ કેમ કેમ કે આપણેે અયાથી કેટલા ટ્રેન થી જવાના ને ટ્રેન થી પછી વીસ બીસ રૂપિયા ભાડા લાગશે ત્યાં જવાનું
સારું છે. તો મનાસ મનાસ છે મારી મમ્મી ને
કરી ચોક્કસ વાત કરી તું પણ વાત કરજે એમ એમ તો બે ત્રણ ફ્રેન્ડને પૂછવાની હજી કોઈ જગ્યા મલે સારી ફેમિલી માટે તો સારું.
કોઈ નજદીક જગ્યાએ ત્યાં જઈએ તો
હા. તું પણ કેતી છે દાદા ને બો દિવસ થઈ ગયું છે મારું પણ એ પણ જોવાના કે હા એ પણ મેન મેં તને કેતું છે ને મે નાલી હતી ત્યારે જ ગેલી એટલે મમ્મી કે છે કે સાંજે બો મસ્ત જ નો ડાન્સ વાન્સ કરે એવું જ છે.
હા એવું તો થાય છે. એજ તો જો જોવા માટે અમે જઈએ છે.
હા એ મેં ની જોયું છે એ બધું જોવાનું છે
એ તો બહુ સરસ લાગે છે. સાંજે ચાલુ થાય છે. તો એક કલાક સુધી રહે છે.
કેટલું સરસ વ્યુ દેખાશે ને ક્યાં તને ખબર છે નાલી હતી ને મેં હા વાવ તો બો મસ્ત દેખાશે તને ખબર છે મે જયારે નાલી હતી પપ્પા મેં મારી બેન બધા સાથે ગેલા હતા ને એ તને ખબર છે ત્યાં નાવ પર ચાલ છે.
નૌકા પણ
હા હા ત્યા ત્યાં બેસેલા અમે અરે યાર તો બો બીક લાગીલું પોતે જ ચલાવવાનું હોય છે ને ત્યાં
લાગે
અરે એક તો એક તો તને ખબર છે અમે બેસી તો ગેલા શું થયુ પાર કરવા ગેલા એક મારી બેનને ચલાવવાનું હતું તે એકદમ નાવ એકદમ છૂકી ગયું મને ડર લાગી ગયો કે પડી નહી જઈએ આપડે આરામ થી પીરે તો પછી જવાનું મન નહી થાય યાર
મેં તો નૌકામાં નથી બેસું છું મને ખૂબ બીક લાગે છે.
બીક તો લાગે છે મને એમ તો તને ખબર છે કેટલા હાદસા પર થાય છે એટલે થોડુંક બીક લાગે છે.
હ હાદસા તો થાય જ
હમ્મ કોની સાથે શું થઇ જાય આપણને પણ નઈ ખબર
તો ચાલ મમ્મી પાપ્પા ને મનાવીએ અને
હા મનાવીશ ચોક્કસ મનાવીશ તું તારા મમ્મીને બાત કરજે ની માને તો મેં આવવા તારા ઘર તું બરાબર આ ખરચ તો બરાબર સરકારી તો ચોક્કસ મનાવજે મેં પણ વાત કરીશ તારી મમ્મીથી.
તાર ઠીક છે હવે બાય.
ચલ ભાઈ બાય બાય. જાઓ. ઠીક છે.